હાલો મારો અવાજ આવે હે?
ઓવે
બરોબર તો આજે આજે તય ફોન કર્યો હારું કર્યું તો આજે આપણે જે મહત્વની વાત છે. જે સમાજની પોતાની જે પરંપરાઓ વિશે વાતચીત કરવી છે. જે જે તે તેની સંસ્કૃતિ અને જે ઓળખ જાળવી રાખે જે આપણા દેશ માટે વિવિધ તા જાણવા જાળવી રાખે. જે જે અહીં ભારતમાં અલગ અલગ ધર્મ, ભાષા, સંસ્કૃતિ ખૂબ જ માન આપનારા લોકો જે પરંપરાઓ અને આપણને આપણા જીવનમાં ખૂબ જ મહ તવની જે પૂજા પાઠ છે, તે ખૂબ જ મહત્વના હોય છે. તમે જોતા હશો કે જે અ વડીલો કહેતા વડીલોને સન્માન આપવું તહેવારોની ઉજવણી કરવી મહેમાનોનું સ્વાગત કરવું. પરિવાર સાથે મળીને ખુશીઓ વહેચવી એ ઘણી પરંપરા આજે પણ અ આપણા જીવનમાં મહ તવનો ભાગ બની ગયો છે, તો તમારું શું કેવું?
એકદમ તમારી વાત સાચી છે. પરંપરાઓ માત્ર જૂની રીતો નથી પરંતુ તે જીવનને યોગ્ય દિશા આપતા મૂલ્યો છે. બાળપણથી જ માતા પિતા અને વડીલો આપણને સારા સંસ્કાર શીખવે છે. વડીલોને પ્રણામ કરવો સત્ય બોલવ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી અને સૌનો આદર કરવો જેવી પરંપરાઓ આપણને સારો માણસ બનાવે છે. આ સંસ્કારોના કારણે જ સમાજમાં પ્રેમ, એકતા અને ભાઈચારો જળવાઈ રહે છે.
વાત હાચી તમારી તો આપણા દેશમાં તમે જોતા હશો કે દિવાળી છે, નવરાત્રિ છે, હોળી છે. ઉત્તરાયણ છે, જન્માષ્ટી અન્ય ઘણા તહેવારો ખુબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. દરેક પા તહેવાર પાછળ કોઈક ને કોઈક સામાજિક અથવા ધાર્મિ ક જે સંદેશ છુપાયેલો હોય છે. તયારે આખો પરિવાર એક સાથે મળીને તહેવાર ઉજવે છે. ત્યારે સંબંધો વધુ મજબૂત બને છે, અને નવી પેઢીને પણ પોતાની પરંપરાઓ થી જાણવાની તક મળે છે, વાત સાચી
એકદમ રાઈટ વાત છે. આજના આધુનિક યુગમાં ટેકનોલોજી નો વિકાસ ખુબ ઝડપથી થઈ રહ્યો છે. નવી સેવનશીલી અપનાવવી સારી વાત પરંતુ તેની સાથે પોતાની પરંપરા અને સંસ્કૃતિને ભૂલવી જોઈએ નહી આધુનિકતા અને પરંપરા બંને સાથે ચાલે ત્યારે જ સમાજનો સાચો વિકાસ થાય છે, આપણે નવી બાબતો જ શીખવી જોઈએ પરંતુ સાથે પોતાના મૂળ મૂળને પણ સાચવી રાખવા જોઈએ.
મારા મતે તો જે આપણે માત્ર જે ભૂતકાળ સાથે જ નહી પરંતુ જે ભવિષ્ય સાથે પણ જોડે છે, જો આપણે પોતાનું જે સંસ્કૃતિ અને જે પરંપરાનું જતન કરીશું તો આવનારી પેઢી પણ તેના વિશે જાણી શકશે. આ જે આપણે જે એક જવાબદારી છે, કે આપણે સારા સંસ્કારોને પરંપરાઓ ને જે જીવંત રાખીએ એક જવાબદારી છે, આપણે શું કેવું?
પરંપરા એ આપણા સમાજની ઓળખ છે. તે આપણને એકતા, સંસ્કાર, આદર અને માનવતાનો પાઠ શીખે છે તેથી દરેક વ્યક્તિએ પોતાની પરંપરાઓ ન સન્માન કરવું જોઈએ. તેને સમજવી જોઈએ અને આવનારી પેઢીને પણ તેમનું મહત્વ સમજાવું જો ઈએ.
વાત સાચ મૂળની ઘણી બધીએ. અ બાબતો જે આપણને મહત્વ ધરાવતી હોય છે તમે. જોતા જ કે પરંપરા આપણા માટે કેટલી અસર કરતી હોય છે. તો એવી રીતે જે મારા તો જે પરંપરા આપણા ભૂતકાળ સાથે જ રહે પરંતુ જે. ભવિષ્ય સાથે પણ જોડાયેલ છે જો જો તમે પોતાની જે સંસ્કૃતિ છે. તે પરંપરાઓનું જતન કરશો. જે આવનારી પેઢીઓ પણ આના વિશે જાણી શકે તેના વિશે જાણકારી મેળવી શકે. આબા આ એક આપણે જે નૈતિક જવાબદારી કહેવાય કે આપણે એ સંસ્કૃતિ છે. જે પરંપરાનું જતન કરવું એ ખુબજ મહત્વની બાબત છે જો આપણે. જતન ના કરો તો ઘણું નુકસાન થાય. તો સંસ્કારો ને પરંપરાઓ જીવંત રાખવી જરૂરી છે શું કેવું.
એકદમ રાઈટ વાત છે. કેવું સાચું છે પરંપરાઓ આપણને વડીલો ન આદર કરવાનું અને તેમના અનુભવ માંથી શીખવાનું પણ શીખ્યું છે આપણા દાદા દાદી માતા પિતા પાસેથી આપણે ઘણી સારી વાતો શીખીએ છીએ તેઓ આપણને સહનશીલતા અને માનવતાના પાઠ શીખવે છે જો આપણે તેમની વાતોને ધ્યાનથી સાંભળીએ અને જીવનમાં ઉતારીએ તો આપણું વ્યક્તિત્વ વધુ સારું બની શકે છે. તેથી વડીલો નું સન્માન કરવું. એ પણ આપણે સુંદર પરંબા એક ભાગ છે.
વાત તમારી સાચી તો તું એકદમ હાચુ બોલ્યો કારણ કે જે પરંપરાઓ આપણને વડીલોનો આદર કરવાનું
અને તે તેમના અધિ અનુભવ માંથી શીખવાનું પણ શીખવે છે. આપણા દાદા દાદી પણ માતા પિતા પાસેથી આપણને ઘણી સારી વાતો શીખવે છે. તો તેઓ જે આપણને મહેનત છે પ્રમાણિકતા છે. સહનશીલતા અને જે માનવતાના પાઠ શીખવે છે. જો આપણે તેમની વાતોને ધ્યાન સાંભળીએ. અને જીવનમાં ઉતારીએ તો આપણું વ્યક્તિત્વ વધુ સારું બની શકે. તેથી વડીલોનું સન્માન કરવું એ આપણે સુંદર એક પરંપરા નો એક ભાગ છે શું કેહેવું તમારું. હમ.
હઆજના સમયમાં આધુનિક જીવનશૈલીને કારણે ઘણા લોકો પોતાની પરંપરાઓથી દૂર. ટેકનોલોજી નો ઉપયોગ કરવો અને નવી બાબતો શીખવી. સારી વાત છે પણ તેની સાથે.
હા અવાજ તમારો ધીમો ધીમો અવાજ છે.
જો આપણે આપણા તહેવારો. લોક કલાઓ. લોકગીતો અને પરંપરાગત મૂલ્યોને. ભૂલી જઈશું તો આવનારી પેઢી પણ તેનાથી અજાણ રહી જશે તેથી. નવીનતા અને પરંપરા વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે.
હા વાત તમારી સાચી પણ એ જે તમે વાત કરી. સરસ વાત કરી. પણ એ જેવી રીતે તમે સંતુલન જાળવવુંએ મહત્ત્વની બાબત છે. બટ જે આજના સમયમાં જે આધુનિક જીવન શૈલી. એના કારણે જે ઘણા લોકો. તો તમે વાત કરી ઘણા લોકો જે પરંપરાઓથી દૂર થતા જાય છે તો પરંપરા એક જેમ નથી કેતા કે મોટો ફાયદો છે પણ છે કે સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના જે ધરાવતા લોકો રહે છે તેમની માટે, તો જે જ્યારે લોક લોકો એક સાથે તહેવાર ઉજવે છે, ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો કરતા હોય છે. તો ભાગ લે છે અને જે એકબીજા સાથે સુખ દુઃખની સાથે રહે છે. ત્યારે સમાજ વધુ મજબૂત બને છે. પરંપરાઓ આપણને શીખવે છે કે આપણે માત્ર પોતાના માટે નહી પરંતુ પરિવાર અને સમાજ માટે જીવવું જોઈએ શું કેવું તમારું?
હા પણ મારા મતે દરેક યુવાને પોતાની પરંપરાઓ વિશે જાણવું જોઈએ. શાળા અને કોલેજ વિદ્યાર્થીઓને આપણા ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરા વિશે માહિતી આપવી જોઈએ. તેનાથી યુવાનોમાં પોતાની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના જન્મે છે અને તેઓ તેને આગળ વધારવા માટે પ્રેરાય છે.
હા મારા મતે તો જે દરેક યુવાનો છે તે પરંપરા વિશે જાણે જ છે કારણ કે જે પણ એ તમને શું કેવું કે જે તમે જોતા હશો કે પરંપરા જે આપણને વરસો જૂની છે અને તેના સાચવીએ આપણે જવાબદારી નહી પણ ફરજ છે. એક જવાબદારી પણ કઈ શકો એ ફરજ પણ કઈ શકો. જો આપણે પરંપરાનું સન્માન નહી કરીશું તો એ આપણને તે ભવિષ્યમાં ઉપયોગી થશે, સારા સંસ્કારો જીવનમાં આપશે. આવનારી પેઢી પણ તેમનું મહત્વ સમજશે અને ઘણું બધો ફાયદો થશે તો જે સંસ્કૃતિ જીવંત રાખવી એ આપણી એક નૈતિક જવાબદારી કહેવાય આપણા માટે, શું કહેવું?
હા એકદમ વાત છે. આ તો વાત થઈ પરંપરા વિશે ની મને એ વાત સમજાઈ ગઈ પરંપરા માત્ર જૂની રીતો નું પાલન કરવાનું માન નથી પરંપરા આપણને જીવન જીવવાની આપણે વડીલોએ વ અનુભવથી જે સારા મૂલ્યો અને સંસ્કારો આપ્યા છે તે આજે પણ એટલા જ ઉપયોગી છે. સત્ય બોલવું, વડીલો નું સન્માન કરવું મહેમાનનું સ્વાગત. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ પરંપરાઓ સમાજ તો આપણે આ મૂલ્યોને જીવ
હા બેકગ્રાઉન્ડ નો અવાજ આવે છે. હા બોલો. તે કઈ વાત કરી એકદમ સાચી છે તો મને લાગે કે દરેક માતા પિતા પોતાના બાળકને નામપણથી જ પોતાના પાષા સંસ્કૃતિ પછી પારમપરા હોયશે સાથે તહેવાર ઉજવે જ છે, તો બાળકો જારે વડીલો સાથે તહેવાર ઉજવે છે. તે ખૂબ જ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ભાગ લે છે. તો સારા સંસ્કારો આ રીતે પણ પરંપરા ભેઢઓમાં વિકાસ પહોંચાડે છે, શું કેવ તમારું?
હા આ આજના સમયમાં જે, બોલો.
પરંપરા આપણને એકતા અને ભાઈચારાનો પણ સંદેશ આપે છે જ્યારે લોક લોકો સાથે મળીને કોઈ પ્રસંગ ઉજવે છે અથવા સબાના સારા કાર્યમાં ભાગ લે છે. તારે પરસ્પર પ્રેમ અને વિશ્વાસ વધે છે, આજે વ્યસ્ત જીવનમાં પણ જો આપણે પરવાર માટે થોડો સમય કાઢીએ અને પરંપરાઓને જીવંત રાખીએ તો સંબંધો વધુ મજબૂત બની શકે છે.
વાત તમારી સાચી સંબંધો તો વધુ મજબૂત બની શકે છે. પણ એવી જ રીતે જે તમે જોતા હશો કે અ જે તમે કધા સાંભળ્યું છે, કે આજના સમ યુગમાં જે સોશયલ મીડિયા છે, અને જે અ તમે ટેકનોલોજી ટેકનોલોજીના યુગમાં ઘણા લોકો પાછ પાછળ જે સંસ્કૃતિને ભૂલી રહ્યા છે. જે આપણે ઉપયોગ જરૂરી હોવો જોઈએ જે પરંતુ તેની સાથે પોતાની જે સંસ્કૃતિ પણ વિશ્વ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઈએ તો જો આપણા લોકો નૃત્ય જે લોકસંગીતો છે. તે બધું ભૂલી રહ્યા છે, ટેકનોલોજીના કારણે તો તેને માહિતી શેર કરી દુનિયાને લોકો સાથે પહોચાડવી આપણે એક ફરજ છે, આપણે દરેક વ્યક્તિ પાસે માહિતી પહોંચાડી જોએ શું કેવું?
એકદમ રાઈટ વાત છે, અ મારા મટે યુવાને પોતાની ભાષા સંસ્કૃતિ અને પરંપરા પર હોવો જોઈએ. આપણે બીજા દેશોની સારી બાબતો જરૂર શીખવી જોઈએ પરંતુ પોતાની ઓળખ ક્યારેય ગુમાવી જોઈએ નહી. જો આપણે આપણા વારસ સન્માન કરું છું તો આપનારી પેઢી પણ તેને ગૌરવથી આગળ વધારશે
હ અચ્છાચી જે આપણે જે આપણે જોતા હશું કે ઘણી બધી સંસ્કૃતિઓ છે, જે આપણે મદદ કરતી હોય છે. તો જેવી રીતે સંસ્કૃતિ આપણા માટે ખૂબ જ ભવિષ્યમાં કામ આવે એ છે, જે પરંપરાઓ છે, જે ભા એ પરંપરાઓ જે સંસ્કૃતિ પૌરાણિક છે, તેને આપણે ભૂલવી ન જોઈએ. પરંતુ તેનો વિકાસ કરવો જોઈએ કારણ કે સંસ્કૃતિ ખૂબ જ મોટી છે, કારણ કે એટલે એટલું જ કેવા માગીશ કે જો દરેક વ્યક્તિ જો પોતાની પરંપરાનુ સન્માન કરશે સાચા સંસ્કારને જીવનમાં અપનાવશે ને નવી પેઢી પણ તેનું મહત્વ સમજાવશે તો આપણે સમાજ અને અ નથી એકાદ ભૂરુ સંસ્કારી અને સમુદ્ર બનશે તો બસ અંતમાં આવજો સા
શુ આવજો હારુ.